હલો કેમ છો તમે હું પણ મસ્ત મજામાં શું ચાલે છે અત્યારે
બસ જો ને અમારે તો અત્યારે વરસાદ ચાલુ છે સવાર થી ઠંડક ઠંડક થઈ ગઈ
હા એટલે અહિયાં પણ એજ ચાલે છે કેવાય નને કે વરસાદ આવે એટલે અ કહેવાય ને કે આપડી જે યાત્રા હોય છે આપણા જીવનની યાત્રા એકદમ આપણને એવું મહેસૂસ કરાવે છે કે કોઈ પણ કાલ કોઈ પણ સમય ક્યારેય પણ એક સરખો નથી રહેતો ખરેખર આ વસ્તુ આપણે કેહેવાય ને કે વરસાદથી શીખવા જેવી છે અને મને એવું લાગે છે કે કેવાય ને કે આ કે જે પણ ઋતુઓ બદલાય છે જે પણ કાલ ફરે છે આ બધું ને બધું ક્યાંક ને ક્યાંક નિયતિ થી નિર્મિત છે અને મને એવું લાગે છે કે આધ્યાત્મિકતા કેવાય ને કે માણસના જીવનમાં બહુ જ મોટ રોલ ભજવે છે તમને શું લાગે છે એ વિષયો
અરે સાચી એ વાત છે હું તમને એ જ કહું છું તમે દિવસ આખી તમે ઋતુઓની શું વાત કરો છો જે દિવસથી રાત થાય છે ને એ બી બધું ભગવાનના જાાથમાં છે તમે જોજો ભરભરતા આપડ આટલા ફૂલ ઉનાળામાં આવા ભર ભરતા તડકા થી આપણે જે ત્રસ થઈ જઈ છે. તો એ જ ભગવાન આપણે તરત જ પાછળ વર્ષાઋતુનું જે ઠંડક આપે છે અને જે વનસ્પતિઓ એનાથી ખુશ થઈને જે. આમ જાણે ને કે ડાન્સ કરતા એટલી એ લોકો ભગવાન ને ઠંડક આપે છે તે આધ્યાત્મિકતા ની તો તમે વાત જ ના કરો એ તમારા મનની અંદરની શાંતિ છે બહાર ની શાંતિ નથી પણ એ તમારા મનની અંદર ની શાંતિ છે મને એવું લાગે છે.
હા ખરેખર તમારી વાત બહુ સાચી અને સારી છે. અને મને પણ એવું જ લાગે છે કે ઘણા લોકો એવું માને છે કે આધ્યાત્મિકતા એટલે કેવાય ને કે એટલે ઘર છોડવું સંસાર છોડવું જંગલમાં જવું અથવા આખો દિવસ. પૂજા પાઠ કરવું પરંતુ શું ખરેખર આધ્યાત્મિકતાનો અર્થ એટલો જ છે. મને એવું મને એવું લાગે છે કે ના આધ્યાત્મિકતા એટલે પોતાની અંદર ઉતરવાની યાત્રા કહેવાય ને કે પોતાની ખામીઓને ઓળખવી પોતાના અહંકારને અ ઉગાણવો અને જીવનના સાચા અર્થને સમજવાનો પ્રયાસ કરવો એટલે મને ઘણીક વાર એવું લાગે છે કે લોકો સમજે છે કે મંદિર જવા થી મનને શાંતિ મળે છે પરંતુ જો મનમાં ક્રોધ કશાય ઈર્ષ્યા લોભ અહં કાર ભરેલા હોય તો માત્ર દર્શનથી જીવન નથી બદલાતું કેવાય નને કે આપણે સાચી આધ્યાત્મિકતા આપણે આપણા વર્તનમાં જોવી જોઈએ આપડે બીજાઓ સાથે કેવી રીતે વાત કરીએ છીએ કોઈ ન દિલ ના દુખાય તેનું ધ્યાન રાખી છી નહી એટલે સુખમાં વિનમ્ર રહીએ છીએ કે નહીં અને દુઃખમાં ધીરજ રાખી શકીએ કે નહી આ બધું જ આધ્યાત્મિકતા નો ભાગ છે. એટલે આધ્યાત્મિકતા આપણને શીખવે છે કે સુખ બહારની વસ્તુઓમાં નથી સુખ છે ને સુખ એટલે તમારી ભીતર જ છે તમારી અંદર જ છે.
સાચ એકદમ સાચ જેવા છ તમે મૂર્તિ પૂજાની વાત કરી મને બહુ ગમ્યું આપણે ખાલી મંદરમાં જઈએ હવે તમે જોજો કે મંદિર પણ છે ને એક ફરવાના સ્થળ બની ગયા છે ત્યાં પણ લોકો લાંબી લાંબી લાાઈનો કરીને તેને ફરવા ચારધામ યાત્રા ને તમે ભીડો જવ ત્યાં હોટલો કરી છે પણ ના આધ્યાત્મિકતા શું છે કે તમે એક ખાલી ધ્યાન આંખો બંધ કરીને પાંચ મિનિટ નું બી ધ્યાન કરો. અને તમારી અંદર તમે ડોકું કરો કે શું ચાલી રહ્યું છે. તમે કઈ વાત પર ખીજાવો છો તમને શેના કારણે ગુસ્સો આઈ જાય છે. તમારું મન લોકોને એકદમ ક્ષમા આપી શકે છે કે નહીિ કાં તો તમે કોઈની હિર્સાા કરો છો કે નહી તમારી અંદરનું જે છે એ તમારે અંદર રાખ બંધ કરીને તમે પાંચ મિનિટ બી ધ્યાન કરો છો ને તો એ આધ્યાત્મિકતા ન સાચું સ્વરૂપ છે પોતાની જાતને ઓળખવી કે ભાઈ શું મને શું ગમે છે મને શનાથી ગુસ્સો આવે છે. અને આપણી બધી ઇન્દ્રિયોને આપણે કાબુમાં કરીએ એજ આપણું સાચું તપ છે ધ્યાન છે અને એને જ હું તો માનું છું બાકી તમે ભગવાનને ખાલી લાઈનોમાં ઉભાારો અને પાંચ મિનિટ દર્શન કરો એનાથી કઈ થતું નથી એમ મને લાગે છે.
હમ એટલે તમારી વાત કંક ને કંક તો સાચી છે. પણ મને કેટલીક વાર જીવનમાં એવું લાગે છે કે આપણા જીવનમાં મંદિર મંદિરે કે છે પણ આપડે દેરાસારોમાં છે. પણ તમે ધાર્મિક સ્થાનોને માણતા હોય, ત્યાં જવું કેમ કે ત્યાંને અલૌકિક કેવાય ને એક શક્તિ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક અ પણ આપણા જીવનમાં એ શક્તિ ન અનુભવ કરવો એ ઉર્જાનું સિંચન કરવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે, હા ઘણીક વાર આપણે તમે જેમ તમે કીધું કે બહ મોટી મોટી લાઈનો હોય છે ખરેખર આ વસ્તુ હું પણ સ્વીકાર નથી કરતી કેમ કે ઘણીક વાર વીઆઈ પી લાઈન જુદી હોય છે, એક એ બહુ મોટો કેહેવાય ને કે એક જુદો મતલબ એક મુક અ અ અ ટોપિક થઈ જાય એટલે અત્યારે આપણેે એના ઉપર વાત નહી કરીએ, પણ જુઓ તો જેમ કે તમે કીધું કે અ આપણે એમ પણ વાતો જ કરી રહ્યા છીએ, સુખ સ્વમાં છે પરમા તો કઈ છે જ નથી એટલે મને ઘણીક વાર એવું લાગે છે, કે આપણે આખી સંંદકી કંઈક ને કંઈક શોધતા રહીએીએ એટલે કેવાય કે બા વારા મકડા યુવાણી માં સફળતા ત પછી પૈસો સંબંધો માન સમાન પણ એક દિવસ એવું આવે છે જયારે બધું હોવાતા અંદર થી ખાલી પણ અનુ ભવાય છે, એ સમય એક પ્રશ્ન જન્મે છે કે હું ખરેખર કોણ છું. એટલે આ પ્રશ્નથી આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે. એટલે આધ્યાત્મિકતા કોઈ ધર્મ નું નામ નથી કોઈ ખાસ કપડા પહેરવાનું નામ નથી કોઈ પહાડ પર જોઈને રવાનું નામ નથી એટલે આધ્યાત્મિકતા કેવાય ને કે પો તાના અંદર ઉતરવાની હિંમત આપડે દુનિયા ને ખુબ ઓળખીએ છીએ, લોકો ના સ્વભાવ ઓળખીએ છીએ કોણ આપણું છે કોણ નથી એ ઓળખીએ છીએ પણ શું આપણે પોતાની જાતને ઓળખીએ છીએ? જયારે શું? કેવાય ન કે કોઈ આપણું અપમાન કરે ત્યારે આપડણે કેવા દુઃખી દુખી થઈ જઈએ પછી કોઈ સફળ થાય ત્યારે કેમ ઈર્ષ્યા આવે છે, જયારે કોઈ આપણને છોડીને જાય ત્યારે કેમ આમ ટૂટી જઈએ અંદરથી કારણ કે આપણું સુખ આપણે પોતાની અંદર નહી પરંતુ બીજાઓમાં શોધીએ છીએ, એટલે મને ઘણીક વાર એવું લાગે છે, કે જો માણસ પોતાના જીતને એટલે કેહેવાય ન કે પોતાની ઇન્દ્રિયોને અ પરાજિત કરી લેને અને પોતાના મનમાં રમતું એટલે મનમાં કેવી રીતે વસવું એ શીખી લે ને તો ખરેખર આપણેે જે સુખ બહાર શોધી રહ્યા છીએ, ને એ આપણને આપણા ભીતર જ મળશે એટલે કેહેવાય ને કે નદી સમુદ્ર સુધી પહોંચ આપવા માટે સતત વહે છે એટલે દીવો પોતાની જાત બળે છે, અ એટલે પછી બીજાને પ્રકાશ આપે છે વૃક્ષ પોતાનું ફલ ક્યારે પોતે ખા નથી એટલે પ્રકૃતિ નો એક નિયમ હોય છે, કે આપણે જો નિઃસ્વાર્થ જીવન જીવવાનું શવી જઈએ ને પછી માણસ કેહેવાય ને એકદમ શાંત અને શાંત જ બને મને એવું લાગે છે, તમને શું લાગે એ વિષય ઉપર
એ એકદમ સાચી વાત છે, તમારી જે મનની શાંતિ છે ને એ અત્યારની પરિસ્થિતિ તેમાં મને લાગે છે કે સૌ થી વધારે જરૂરી છે, મનુષ્યને કારણ કે તમે કઈ બી જો કેટલા પૈસા કમાઈ લો કેટલી મોટી ડિગ્રી લઈ લો તમારી કેવડી મોટી બિઝનેસ ચાલુ હોય તમેરે નીચે ગાડીઓના ઢગલા હોય. પણ જો તમારા મનને શાંતિ નહી મળે ને તો તમને કાઈ નહીં ગમે, નહી તમને જમવાનું ગમે નહી તમને કોઈ સાથે વાત કરવાનું ગમે કે મનની શાંતિ માને મનુષ્ય માટે સૌથી જરૂરી છે. અને એના માટે એને પ્રયત્ન નાનપણથી સ્ટાર્ટ કરવો પડશે, કારણ કે જો એના ઉપર બધા હાવી થઈ જશે ક્રોધ લાભ મોહ તો એને મનને શાંતિ કોઈ દિવસ મળવાની નથી. એટલે મનની શાંતિ આપણી અંદર જ છે આપણો જે સ્વભાવ છે, આપણે જે આપણા મનને જે નાનપણથી આપણે જે રીતે એને ટ્રેન કર્યું છે. એ મોટા થતા આપણને એનો જરૂર લાભ મળશે. જો નાનપણથી જ આપડણે ગુસ્સો કરીશ શું આપણને એમ જ થાય કે નાના છોકરા છે કંઈક ગેમ રમે છે તો હું જ જીતું કોઈ હું કોઈ દસ સારી જ ના જોઉં જો આપણા મનને આપણે એવી રીતે ટ્રેન્ન કરશું તો એને મોટા થઈને એ વસ્તુ નડવાની જ છે કારણ કે એને એને પોતાના મન ઉપર પર કાબુ નથી મે્યો આપણે આપણી ઇન્દ્રિયો છે અલગ અલગ એ બધા ઉપર જો આપણે કાબુ મેળવશું એને વ્યવસ્થિત રીતે આપણે યુઝ કરશું તો જ આપને મનની શાંતિ મોટી ઉંમરે મળવાની છે નકર તો આપણી પાસે સું ડબલો હશેશે તો પણ તમને જે એમ કે છે ને કે હમ બેડમાં નથી આવતી પણ ઊંઘ તમારી અંદર હોય છે તમે એને પથારી તમે જોજો અમુક મજૂર કેટલા કામ કર્યા હશે તો થાકીને સુૂઈ જશે જાણે બહુ પૈસાદાર હશે એ દંડલોક ના ગઢલા હશે ને તો એ હું નહીં આવે એટલે એ વસ્તુ તમે ખરીદી નથી શકતા તમે ઊમ ખરીદી નથી શકતા તમે બેડ ખરીદી કો છો એના માટે તો એને પોતે જ પ્રયત્ન કરવો પડશે તો જ એને સારું મનને શાંતિ મળશે મને એવું લાગે છે
ખરેખર તમારી વાત બહુ સાચી અને સારી છે કેમ કે બહુ એકદમ આ જીવનમાં ઉતારવા જે એવી વસ્તુ છે કે તમે પૈસાથી બધવું કેવાય ને કે સુખ સામગ્રીઓ ખરીદી શકો ઓો પણ ક્યારેય જે મનની શાંતિ હોય છે એ આપણને નથી મળતી કેમ કે એ આપણા છે પણ આપણું મનમાં આપણને કહેવાયને કે અનાદ કલ થી જે આપણા મા ના કુ સંસ્કાર પડ્યા છે આપણને એવું જ લાગે છે કે આપણે એ બધું ક્યાંય બીજી જગ્યાએ મળશે કે પછી કોઈક મને આપશે કે કહેવાય ને કે આપણું મન આપણે આટલું સંવેદનશીલ બનાવી નાખ્યું છે કે આપણે પોતાના માટે પણ ક્યારે સુખ શોધવા નીકળીએ છીએ ત્યારે આપણને લાગે છે કે બહાર વાળું માણસ કોઈ આવીને મને સકીખી કરશે પણ ઘણીક વાર એું વિચારું છું કે કેવાય ને કે આપ હું પોતાની જાતની પણ પ્રશ્ન પૂછું છું કે જોું છેલ્લી વખતે હું ક્યારે શાંતિ થી બેઠી હતી કે પછી કેવાય ને કે છેલ્લી વખતે ક્યારે આપણે કોઈ નિસ્વાર્થ ભાવથી કોઈકની મદદ કરી હતી એટલે કે છેલ્લી વખતે ક્યારે આપણે ભગવાન નો આભાર માણ્યો હતો મને એવું લાગે છે કે ધ્યાન ન અર્થ વિચારોને રોકવા નથી ધ્યાનનો અર્થ છે વિચારોના ગુલામ બનવાનું છોડવો એટલે જ પ્રાર્થના નો અર્થ ભગવાનને બદલવાનો નથી પ્રાર્થના નો અર્થ પણ પોતાને બદલવાનો છે અને જીવનનો અર્થ દુનિયાને જી નું નથી કેવાની કે પોતાના મનને જીતવાનો છે અને ખાલી આટલો જ કેહેવા માંગુ છું કે જે દિવસે આપણેે પોતાની અંદરની શક્તિ ને ઓળખી જઈએ ને એટલે એ દિવસે બહાર નો આવાજ આપણને ક્યારેય પણ પરેશાન નહી કરે કારણ કે આધ્યાત્મિક તાની સૌથી મોટી નિશાની એ નથી કે તમે કેટલું જાણો છો પરંતુ એ છે કે તમારા કારણે કેટલા લોકોને શાંતિ મળે છે કે એટલે જીવનનો જે મુખ્ય અ જે મૂળ છે હું એવું જ કહું છું કે શાંતિને પામવું પરમ શાંતિ ને પામવું એજ છે તમને શું લાગે
એકદમ સાચી વાત તમે હમણાં પ્રાર્થના ની વાત કરી મને એ વાત બહુ ગમી પ્રાર્થના છેને તમે પાંચ મિનિટ સવારે ખાલી ભગવાન પાસે દીવો કરીને બેસો અને તમારા મનમાં આખા દિવસનું જે બી ચાલતું હોય કે મને આણે આમ કેમ કીધું આજે મને મારી પર કેમ ગુસ્સે થ્યા પાંચ મિનિટ તમે આ ખો બંધ કરીને ભગવાન ની સામે બેસસો ને તો તમારી એ બધી મુશ્કેલી ભગવાન ત્યાં જ દૂર કર ને તમને ત્યાં અંદર જબકારો થશે કે ના ના સાચી વાત છે મારી જમત તો ભૂલ હતી. આ મેં આવું કર્યું એટલે જ આણે આવું કર્યું પ્રાર્થનામાં એટલી તાકાત છે. ગાંધીજી પણ કેતા હતા ખબર છે પ્રાર્થનાનું મહત્વ કેટલું છે તમે બીજું કઈ ના કરો ખાલી પાંચ મિનિટ ભગવાન સામે આંખો બંઘ કરીને બેસો ને તો તમારા બધા દુઃખ ઓટોમેટિક દૂર થઈ જાય. ભગવાન એટલે એ કોઈક એવી શક્તિ આપણી ઉપર જે છે જે આપણને દરેક મુશ્કેલ કાર્યમાં આપણું રક્ષણ કરે છે. એ કોઈ એવું મૂર્તિ નથી કે એવું એ વસ્તુ નથી પણ એ નિયતિ છે. જે આપણા નસીબ થી આપણને આપણા કર્મો પ્રમાણે આપણનો સાથ આપે છે. જો આપણે ખરાબ કર્મ કરશું તો આપણને અંદર જ મજા નહીં આવે. કે ના ભઈ આજે હું આવુ કેમ મેં કીધૂ હું આમ કેમ ખીજાઇ ધી. એટલે એ બધું આપડી નિયતે જ છે જે આપણને મદદ કરે છે મને એવું લાગે છે.
બરાબર તમારી વાત બહુ સાચી અને સારી અને બહુ
મને તમારી સાથે વાત કરીને બહુ મજા આઈવી. આપડે ચોક્કસ મળીશું, હા. બામ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હમ્મ.